નમસ્તે
તબિયત પાણી મજામાં
મજામાં મજામાં શું છે આપડો ટોપિક?
જી આજનો આપનું ટોપિક કઈ કક મજા નો ટોપિક છે કે જેના વિશે આપડે ખુબ જ અત્યંત આતુર છીએ વાત કરવામાં ટોપિક છે વિશે કે ગુજરાત માં ઘણા બધા એવા મે જે પર આપડે થોડીક રસપ્રદ એવી ચર્ચા કરીશું કે ચાલો આપડે થોડાક મેળા વિશે થોડું ગુજરાત તરફ આપડે આગળ વધીએ તો મેળા ની વાત કરે તો ભાઈ મેળા માં આપડે અત્યારે તાજેતરમાં તો આપડે જે હમણાં જ તમને ખ્યાલ હોય તો હમણાં જ આપડે એક અષાઢી બીજ ઉજવાય છે તો જગન્નાથજી નો એક પવિત્ર તહેવાર કહી શકાય કે જેમાં આપણે જગન્નાથજી હ તો એનું આપડે રથયાત્રા જે આપણે અમદાવાદ ખાતે આવેલી છે તો એનું એક ભવ્ય મંદિર આવેલું છે. કે જે અષાઢી સુદ પાચમ ના દિવસે આ પડે ઉજવામાં આવે છે, તો તમે શું કહેશો એના ઉપર?
હ હા બરોબર છે હ અમારા સિટીમાં પણ જગન્નાથ ભગવાન ની ભવ્ય યા ત્રા નીકળી હતી અને આ શું કેવાય કે સિટીમાં ટોટલ ચાર થી પાંચ એવા મંદિર આવેલા છે જ્યાંથી જગન્નાથ ભગવાન ની યાત્રા નીકળી હતી અને આ દિવસે અ જ્યાં આ શું કેવાય કે જ્યાંથી યાત્રા નીકળવાની હતી જે રોડ પરથી તે રોડ પર પણ બ્લોક કરવામાં આવ્યા હતા અ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કારણ કે આ શું કેહેવાય કે જે મંદિર નુ ટ્રસ્ટ છે એમને પરમિશન લીધેલી હોય છે એટલા મા ટે રોડ બ્લોક કર્યા હતા અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ પણ તે રૂટમાં બંધ હતું તે દિવસે અને ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી અમારા સિટી માં પણ
બરાબર બરાબર તમે જેમ વાત કરી કે દરેક સિટીમાં અ જગન્નાથજી નું જે સ્વરૂપ છે તો એની યાદમાં આપડે જે જગન્નાથજી ને જે તહેવાર આવે છે તો એની ખુશી માં આપણે રથના રથયાત્રા છે એ કાઢતા હોય છે અને દરેક સિટીમાં એનું કઈક ને કંઈક મહત્વ હોય છે કે દરેક સિટીમાં આપણે રથયાત્રા છે, તે કાઢતા હોય છે. એમ એટલે રથયાત્રા તો ધીમે ધીમે ઘણા બધા લોકો એમાં રથયાત્રામાં જોડાતા હોય છે અને દરેક લોકો છે તે એમાં આવતા હોય છે એમ એટલે રથયાત્રા ની વાત કરીએ તો ઘણા બધા એવા બી જા મેળાની તરફ આગળ પ્રયાણ કરતા આપણે જોઈએ કે જુનાગઢ માં આપણે જે ભવના થ નો જે મેળો છે તે આપડે ઉજવવામાં આવે છે તો ભવનાથ ના મેળામાં તો ઘણા બધા જે સાધુ બાવાઓ છે તે એમાં ભાગ લેતા હોય છે અને એમાં પણ હિન્દુ જે લોકો છે એ લોકો અ પેલા આમાં ભાગ લેતા હોય છે કેમ કે એક હિન્દુ લોકોને એક તહેવાર કહી શકાય છે પવિત્ર તહેવાર કહી શકાય છે કે જે ભગવાન શિવ ને એક પ્રકારની ત્યાં એક પ્રથા હોય છે કે જેમાં એક રવેડી શબ્દ તમને પણ ખ્યાલ હશે કે રવેડી શબ્દ દ્વારા ત્યાં આ એક છે તે રેલી કાઢવામાં આવતી હોય છે કે પછી ત્યાર બાદ એ રેલી કાઢી અને ત્યારબાદ જે આપડ મોરબી કુંડ છે મુર્ગી કુંડમા જે પણ સાધુઓ છે તે પોતે સ્નાન કરવા માટે જતા હોય છે. ત શું કેહેશું એના વિશે તમે?
હ હા મેં પણ જે ભવનાથ નો મેળો છે એના વિશે સાંભળેલું છે અને અ મેં ભવનાથ નો મેળો જોયેલો પણ છે એમાં એવું હોય છે કે આ બધા જે સાધુ લોકો હોય છે સાધુ સંતો જે જેમણે સન્યાસ લીધેલો હોય છે ભગવો ધારણ કરેલો હોય છે તે બધા જ તે બધા પછી જે નાંગા બાવાઓ છે એ બધા મતલબમાં જેટલા પણ ટાઈપ ના જે સાધુ બાવઓ છે તે બ બધા જ આ દિવસે અ ત્યાં ભેગા થાય છે અ આ ભવનાથ ન મેળો કદાચ અ મંન તો નથી યાદ પણ તેરસ ના દિવ તેરસ ના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે એક મોટી રવેડી નીકળે છે જેમાં બધાય સાધુઓ હોય છે અને ભવનાથ ના મેળા ના દિવસે આજુબાજુના વિસ્તારની પબ્લિક પણ એટલી એટલા બહુ મોટા પ્રમાણમાં હોય છે જેથી ત્યાં જે અ પબ્લિકની સુવિધા માટે ત્યાં જ પછી જે આજુબાજુમાં જે શું કેવાય કે બોર્ડિંગ હોય છે મતલબમાં જે હો ટેલ્સ હોય છે ત્યાં રહેવાની સુવિધા પણ ફ્રી રેવાની અને જમવાની સુવિધા એક બે દિવસ માટે દરેક જગ્યાએ ફ્રીમાં આપવામાં આવે છે અને એવી એક પણ માન્યતા છે કે જે મૃગી કુંડમાં સ્થાન કરે સ્નાન કરે છે એના બધા જ પાપ ધોવાઈ જાય છે અને એવી પણ માન્યતા છે કે આ જે આ અ મેળો છે તે મેળાના દિવસે ખુદ ભગવાન શિવ જે છે તે સાધુના વેશમાં મોગી કુંડમાં સ્નાન કરવા માટે આવે છે કે એવી માન્યતા છે તમારું શું કેવું છે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ આપડે જે જુનાગઢ ખાતે આવેલી ભવનાથ ની ટળેટીમાં એ પણ ભવનાથ નો જે મેળો છે તહેવાર છે તે ધામધૂમ થી ઘણા લોકો મહાશિવરાત્રી તરીકે પણ ઓળખ તા હોય છે તો મહાશિવરાત્રી ના દિવસે પણ ઘણા લોકો છે ખુબ જ ટ્રાફિક સર્જાતી હોય છે અને ઘણા લોકો દર્શન માટે આવતા હોય છેને લીલી ગ તમને ખ્યાલ હશે તો આપણે ગિરનાર ખાતે એક લીલી પરિક્રમા પણ થતી હોય છે કે જે ત્યારે જ તજે તર મા ચાલુ છે એમ કે જે અત્યારે કારત સુ અગિયારસથી અ ચાલુ થતી હોય છે કે જે આપણેે એક ઝીણા બાવાની મઢી કરીને તમને ખ્યાલ હોય તો ત્યાં એક મઢી આવેલી છે તો ત્યાંથી આપડે જે લીલી ગિરનાર ખાતેની જે લીલી પરિક્રમા છે તે ત્યાંથી શરૂ થતી હોય છે એટલે લીલ પરિક્રમા છે તે દરેક વ્યક્તિ એ કરવી જોઈએ કે જેનું ઘણું બધું મહત્વ છે અને બધા મિત્રો એ ત્યાં એક વાર જવું જોઈએ કેમ કે ઘણા બધા એ મેળો જે છે એ તમારે કુંભ તરીકે પણ જાણીતો છે કેમ કે આપણે જે હમણાં તાજેતરમાં સો વર્ષ પૂરા થયા જે પ્રયાગરાજ ખાતે આવેલો જે મેળો અ જે પ્રયાગરાજ ખાતે જ મેળો હતો તો એના સો વર્ષ પૂરા થયા તો એ એક મુખ્ય કહી શકાય અને આપડે જે ગિરનાર ખાતે આવેલો છે તેને એક મિની કુંભ તરીકેનું એનું એક સ્વરૂપ આપ પેલું છે કે એનું પણ ખૂબ જ રહસ્યમય છે અને ખુબ જ એક પ્રકારની આસ્થા સાથે જોડાયેલું ખૂબ જ ઊંડાણપૂર્વક વિષય કહી શકાય કે જેના માધ્યમ થી ઘણા બધા લોકો છે અત્યારે ત્યાં જતા હોય છે વાત કરીએ આપડણે માધવપુર ના મેળા ની વાત તો તમે શું કેશો માધવપુર ના મેળા ની વાત વિશે જણાવો
હા હા હા મેં પણ માધુપુરના મેળા વિશે ઘણા આ આર્ટિકલ્સ અને હિસ્ટ્રીની બુકમાં પણ અ વાંચેલું છે અ માધવપુર નો મેળો જે છે તે ગુજરાત માં પોરબંદર પોરબંદર માં ઉજવવામાં આવે છે અને આ મેરા બાબતે અ ઘણી એવી માન્યતા છે અને આ મેળાની પાછળની હિસ્ટ્રીની વાત કરીએ તો આ મેળો સ્પેસિફિકલી ભગવાન શ્રી કૃષ્ણ અને જે રૂપમણીજી હતા એમના લગ્ન પ્રસંગ બાબતે ઉજવવામાં આવે છે કારણ કે એવી એક વાત છે કે જે અરુણાચલ પ્રદેશ છે ત્યાંના જે રાજા હતા અ અત્યારનું અ અરુણાચલ પ્રદેશ પણ ત્યારે એને આઈ થિંક વિદર્ભ વિદર્ભ કહેવાતું હતું ત્યાંના જે રાજા હતા અ એમની જે રાજકુમારી હતી રુક મણી કરીને અ અ તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરતા હતા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને લેટર લખેલો હતો કે આ હું તમારી સાથે લગ્ન કરવા છે એમ નહી તર જે રુકમણીજી નો ભાઈ જે હતો અ તે અ રૂકમણી ના લગ્ન જરાસઘ સાથે કરવાનો હતો તો એટલા માટે રૂકમણીજી એ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર લયખો હતો અને ભગવાને જે આ અ ત્યાંથી અ રૂકમણીજીને અપહરણ મતલબમાં સાથે લઈ અને પોરબંદર માં આવ્યા હતા અને અ એના કારણે પોરબંદર માં આ માધવપુર નો મેળો ઉ જવવામાં આવે છે અને માધવપુર ના મેળા સાથે જોડાયેલી ઘણી લોક વાયકાઓ પણ છે. જેમ કે અ માધવપુર નો મેળો છે ને યુગલો માટે પણ જાણીતો છે કે અત્યારે તો એવું નથી રહ્યું પણ પેલા એવું હતું કે ત્યાંથીને અ પુરુષ જે છે પોતાના માટે સ્ત્રી પસંદ કરી શક તો અને એવું બધું પેલા હતું હવે તો આ બધું ઓછું થઈ ગયું છે. આ તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી માધવપુર મેળા ની તો એવો એક પ્રકાર નો બીજો પણ મેળો છે. કે ગોળ ગધેડા નો મેળો ગોળ ગધેડા નો મેળો આ પડે જે મહેસાણા ખાતે આવેલો છે તો ગોળ ગધેડાનો મેળો જે આપડે દાહોદ ખાતે આપડે જે આપડે ગોળ ગધેડા નો મેળો છે તે આપડે ઉપર આપડે ગોળની પોટલી બાંધવામાં આવે છે અને ત્યારબાદ બધા જે પુરુષો છે તે ગોળ ની પોટલી આંબવા માટે ઉપર ચડતા હોય છે તો તેના દ્વારા નીચે જે રહેલી જે સ્ત્રીઓ છે તે એને લાકડીથી મારવામાં આવે છે એટલે કે એને ઉપર જે વ્યક્તિ ગોળની પોટલી આંબી લે છે તો એ વ્યક્તિ છે પછી એ વ્યક્તિ મનપસંદ સ્ત્રી સાથે લગ્ન કરી શકતો હોય છે એટલે પેલા આ બધી ઘણી બધી લો ક વાયકા હતી એમ તો પાછા મળીશું એક આપડે એક નવા ટોપિક સાથે ચાલો મળી આવજો.
હ હા બાય બાય